હલો હા આવે અવાજ તમને?
મને અવાજ આવે છે તમારો.
હા અરે મારે એવું થાય છે કે હું કોલ કરું છું. તમને પણ બીજા ના ફોન પર જતો રહે છે ફોન
એવું છે નંબર પોતો હશે તો પછી
એ ના એટલે હવે એપ્લિકેશન હ પછી ડિલીટ કરાવી છે હવે જોઈએ અને એવું હોય છે કે એક કોલ પર થી પાંચ જ કોલ થાય.
એમું છે.
હા મતલબ કે તમે મને પાંચ કોલ કરી શકો છો ને હું તમને પાંચ કરી શકું છુ.
એક નંબર પર
હા એતો વાંધો નહી મારી પાસે તો બધા નંબર છે એટલે હું તમને કરી દઈશ ને તમે મને એ નંબર ઉપર કરજો કોલ હ ને જો થતા જશે તો તો પછી વાંધો નહીિ આપડે
હા આમાં અત્યારે પાંચ નો તક છે, કદા છો ટું કે પાંચમું સારા જ
હા એ તો તમારે જો થઈ ગયું હો ને તો સબમિટ થઈ જશે પછી પાછા ઉપલા બીજા નંબર લખાઈનેઈ જશે કે હજુ પાછા આટલા કરવાના કોલમ
એવું છે.
હમ્મ
તો માટે મારા અકાઉન્ટમાં જ લાગવું એવું ને
હા એટલે તમે યુપીઆઈ હવે નાખી દેજો આ કોલ પટે ને એટલે સબમિટ કરીને પછી નાખીેજો યુપીઆઈડી તમારી
અચ્છા પછી એનો નંબર છે તો પછી એ પૂછે નહીિ કે કોને એ મેસેજકી જાય નહી
અરે ના એમને ના જાય ને કારણ કે યુપીઆઈ તમારી છેને, તો મે પૈસા આવશે તે બી તમને જ ખબર પડશે અ બધુ તમને જ ખબર પડશે
અચ્છા અચ્છા
હ હવે વ્યક્તિને ફોનમાં છે ને એપ્લિકેશન નથી. અ એટલે કઈ ગ્રુપમાં મેસેજ આવશે કે કઈ અપડેટ નવો આવી હશે તો હું તમને જાણ કરી દઈશ
બરાબ
હ એટલે હવે તમા એટલે આ કોલ પત્યા પછી હું કરી જાઉં છુ, તમને હવે થાય છે. કે નહી રિંગ તો જાય છે, પણ તમારા પાસે નથી આવતો ફોન
હા મારી પાસે નથી આવત
હમ એવું છે.
અ્ અચ્છા તમેને હા તમને પ્ર દીક એવા
છુ.
તમે આ એપ્લિકેશન કથી શોધી લાગીમ
એપ્લિકેશન તો એમાં એવું છે કે મારી બેન વાપરતી હતી. અને એની પહેલાં મેં એક એપ્લિકેશનની વાત કરતા એમ તો આમાં કેવું કે આપડે એપ્લિકેશન કે કોઈક ન નામ ના ભૂલી શકીએ તો મેને પેલા એક વાત કટા હતા તો એના પ થી અમને કોઈ પૈસા નહી, મળ્યું પછી એક ફ્રેન્ડ હતાને નવું કઈક આવે તો અમને કે ત્યાંના છે, ભાવનગર ના
હ બ
તો કઈ પણ નવું આવે ને તો અમને જાણ કરે તો પછી અમે આ રીતના જોડાઈએ સારું છે મતલબ કે પાર્ટ જો આપડ કર જતાને જોુઓ તમે હાલ જોબ પણ છો. તો જોબ પર બેઠા બેઠા પણ આપ પણ કમાઈ શકો જોબનું પેમેન્ટ પણ તમને મળે તોણ આપણને એકસો એસી મિનિટ ના ત્રણ હજાર મળે તો સારું જ છેને.
હ સાલ
હમ એટલે એક વાત તો સારું કેવાય કે ફ્રી બેઠા બેઠા આપડે એક તો કામ કરીહી શકીએ રીલ્સ કરવી એના કરતા આ બેઠા ખરી વાટ કરવાવામાં પૈસા મળી જાય.
સારું કેવાયટ
હમ એટલે
બ સર
હમ હમ બોલો તો
તમે
તમે સારો મહિનો કરો છો બસ ફરવાનું તો મજા જ છે અમારે
હા તમને ક્યાં ફરવાનું હો
મને મને તો પહાડી વિસ્તારોમાં ગમે પછીવા ધાર્મિક સ્થાન પર જવાનું ગમે પણ સાથે મનગમતા વ્યક્તિ હોય તો ક તો મને ફેમિલી સાથે કઈ પણ લઈ જ ને કે હું ના જો ક તારો આવે બોરિંગ થવાય
બરાબ
મને બોળ થવાય ને એવું નહિ ગમતું
તમારી પાસે જે ટોપિક હોય એ કદાચ આ કયા કયા ટોપિક હોય વાત કરવાની તો એ ટોપિક પર તમે શરૂ કરજો એટલે હું સમજી જઈશ ત્યાં ટોપિકતા
બરાબર એમાં તો આપડે આ છે પછી તમે જે રીના મને કહી શકો કો છો કે કઈ રીતના વૃક્ષારોપણ કરવું છે પછી તમને મવી માં શું ગમે કેવા મવી ગમે છે શું જમવાનું ગમે છે છે પછી એજ્યુકેશન ને લઈને અથવા તો કઈ પણ લઈને આપડે મતલબ કે વાત કરી શકીએ છીએ
અચ્છા
હમ હમ તો કેવું તમને અ ટીવી જોવું બધા ગમે કે ફોન જોવો બધા ગમે
ફ જેવો વધારે ગમે કારણ કે વ્યક્તિ જોડે વાત થાય ને વ્યક્તિ માટે મેસેજસેજ કરાય
અચ્છા મનેમે પણ એવું છે એમ તો હવે મારા ઘરે ટીવી જ નહી ચાલતી હમણાં બગડી ગયેલી છે તો મે તો સૌથી વધા ફેમિલીમાં બધા જ ફોન જોતા હોય એટલે ફોન જ જોયા કરીએ અમે તો ફ્રી પરય તો બધા વાતો કરીએ અને પછી લાગે કે ચાલ હવે થોડીક વાર એ કરવું છે તો પછી મોબાઈલ જોઈએ અમે
અચ્છા અચછા સારું કેવાય તમે આમ આખોડે બીજું ન કામ કરો
બીજો આખો દિવસ કઈ ને મેં તો ઊંઘવાનું કામ કરું પણવે મને ઊંઘું એવું થઈ ગયું છે કેટલા ટાઈમ ન ઊંઘું હોય પણ અમુક વાર એવું થાય કે ના કદાચ કોઈક ન મે મેજ આવશે તો પાછું એ કામ જરૂરી હશે ને હું વાત નહી કરી શકું તો અફસોસ થાય એટલે મેં હંમેશા બપોર માં તો જાગતી ને જાગતી જ હોવ પછી સવારે પણ વહેલી ઉઠી જાાવ કે કદાચ કોઈક ન સીડ્યુલ બદલા ગયું હોય અને વાત કરવાનું હોય તો એટલે પછી મે તો સવારે પણ સાત વાગે ઉઠી જઉું પછી સાંજે પણ બાર વાગ્યા સુધી જાગું ને પી પછી આખો દિવસ જાગતી ને જાગતી જ
ઓ
હમ બ
સર સારું કેવાય
કેવા પિક્ચર જોવા તમને ગમે વધારે
પિક્ચર તો બધા આવડ ગમતા નહી આવે પણ હજુ બહુ પિક્ચર જોવા જ નહી કરતો
મતલબ કે અત હજી ન કોઈ કી્ચર ખરું કે ગયમું હોય એમ
એવું કોઈ યાદ નથી પિક્ચર નો તો મને મોટે ભાગે
તો આવા ધર્મને લઈને ગમે સાઉથ ના ગમે બૂટવાળા ગમે કે કોમેડી ગમે
સાઉથ ઇન્ડિયા ના વધારે ગમે
અચ્છા તો કયો હીરો ફેવરેટ છે તમારો
ના કોઈ હીરોઈન, હીરો નહી આપડે હીરોઈન ફેવરે
બરાબર, કઈ હીરોઇન ફેવરેટ છે? તમાર
બધી બો હિરોઈન મારી ફેવરે છે.
સારું કેવાય.
એક છે, અમારે ગામમાં અમારી બંડી એ હરોઈનજ છે મારા માટે તો.
હમ્મ, ના, તો પિક્ચરમાં કોઈ ગમતી હોય હિરોઈન, એવું હોય ને પાછું.
હા, નહી એની થોડીધ એ ઓછી બધે પણ
બરાબર, તો ઠીક છે. હમ્મ, મને પણ મુવી જોવાના તો બહું ગમે. અ, મને તો સથ વધારે સાઉથ ના ગમે. પછી, હવે ગુજરાતી ગમે. કોમેડીહો બઉ ગમે, આ છે ગોલમાંલ છે, પછી આ રા હોય ને, પછી પેલું એક હો છે ને બીજું, હમ્મ, એક પેલા અક્ષય કુમાર નું આવે છે, મને બહુ નહિ આવ એક પિક્ચર છે, એ પણ મને બોઉ ગમે, અક્ષય કુમાર નું છે, પછી ત્રણ હીરો આવે. અ પ ચશ્માવાળો દાડો આવે.
છયા, ભાગમ ભાગ કે પેલું, હાલચલ મ પેલો, હેરા ફેરી, હેરા ફેરી.
હા હેરા ફેરી, હા એ ગમે, એમાં જબરું એકબીજાનું પૈસા હાથું કેવું લડતા હોય, ને પછી કઈકતો મુશ્કેલી પઇડી તો પાછું બધા ભેગા થઈ જાય ને એ બધું.
અમારે એવું જ છે, અમારે બેનરા મારુ વ્યક્તિ છે ને. એવું ભગમ ભગને જે જેવું જ કરતી હોય, ગમે તા લડે, ને ગમે તા ભેગા થઇ જાય એવું છે.
હા, એ તો એવું જ વળી, એ તો હું કરવાના આપડે? જેઠા લાલ જોઓ કે નહી જોતા તમે?
જે ઠાં લાલ જોઈએને.
તો કયો કેરેક્ટર તમને બહુ ગમે? કયો એક્ટર મતલબ કે લાગે કે ના સારો છે, એમ જેઠા લાલ ગમે કે કોણ ગમે તમાને વધારે?
દિલીપ જોશી હારો ગમે.
એક પણ, અ જેઠા લાલ.
આ
મને તો એમ તો બધાના અસ નામો નહી ખબર, મને તો ખાલી દિલીપ નું ખબર છે. બસ એની સિવાય તો બધાને, જે સિરમમાં આવે ને એવીતે એક્ટર થીજ ઓળખું છું.
અચ્છા આવું છે.
હમ્મ, પછી બીજું કોણ ગમે?
બીજું બબીતા
બબીતા, પછી?
બસ
બેસ ગમે
બસ બેજ, બીજા ટાઈમાં મને પેલુ જય માતાજી વાળા બોલે ને, એ બહુ ગમે બેન ટુ બેન છે ને. એ મટાજી, એ મટાજી એ
દયા
હમ્મ
હમ્મ, મને પણ, મને તો જેઠાં લાલ જોવાનું જ બહુ ગમે, તમે જોઓ ખરા બધા કે? ખાલી આમ અમુક સ
મારો એક છોકરો છે ને, એ જુવે છે.
અચ્છા બરાબર.
અ એ એની હાથે હુંએ જોઈ લઉ. એમ તો બે છે પણ હવે તમને કઈ રીધું અરિયા
બરાબર અમારે મને તો જથાલાાલ ચોવીસ કલાક જોઈએ સવારે ઉઠું પછી ચા નાસ્તા કરવા બેસું તો જથાલા ભલે અડડરો અડડો આપી શજો પછી પાછી નહીં ધોઈને પછી એક બે જેઠાલા ને જો પછી પાછી જમવાના ટાઈમે જેઠાલા બધાને દેખાતી જો ને ખાતી જ પછી સાંધા નાસ્તા ના ટાઈમે પણ પાછું જેઠાલા પછી રાતે જમતા ટાઈમે એ પણ જેથાલા ઉઊમટતા પહેલા પણ બે દિવસ જેથાલાલ જોઈને ઊઘું મને બહુ ગમે છે સલાહ જોવાનું ભલે એમ- - હવે એટલે જૂના એપિસોડ ગમે નવા નહ ગમતા. નવાવામાં તો બધું એવું લાગે કે એક્ટિંગ કરે છે.
અચ્છા સર.
જુના માં તો મસ્ત મજા આવે.
છે.
કોમેડી સિરિયસ બધું. કઈ નઈ બોલો તમે?
કઈ નહી બસ એમ જ તમે સંભળાવો.
હમ કઈ ન તમે વૃક્ષારોપણને લઈને મતલબ કે તમારું કઈક- - વિચાર જણાવો કે વૃક્ષારોપણ કમ કરવું જોઈએ એ પાછનું કોઈ કારણ- -
રોપણ નથી શું ત્યારે જે- - એવું કેહેવાય કે અત્યારે ગરમી વધી રહી છે. તો ગરમી નું કારણ છે વૃક્ષો બધા કપાય છે.
હા હા. હ બરાબર.
એટલે પછી આપડે વૃક્ષારોપણ કરવા જોઈએ.
સાચી વાત છે તો મારો પ્રશ્ન એક છે તમને અ- - કે તમે જે બે હજાર પચાસ મતલબ કે આપણે આવશે. તો એમાં તમે કેવું ભારત જોવા મામાંગો છો મતલબ? કે તમારા વિચારો કેવા છે?
હ એવું ભારત જોવા માંગુ છું જે બધા જ લોકો હળ મળીને રહેેતા હોય એકબીજા ને મદદ કરતા હોય.
હમ હમ.
એકબીજામાં દસ ના હોય. પછી પૈસા ની લાલસા ના હોય બધા સુખેથી રહેેતા હોય. એકબીજાની મદદ કરતા હોય એવું ભારત મેં ઈચ્છું છું. બધી જ જ્ઞાતિના લોકો એક સાથે રહેતા હોય જ્ઞાતિવાય- - ઓછું દૂર થઈ જાય જ્ઞાતિવારનું જે રોજ છે. એ બધું દૂર થઈ જાય.
હમ હમ બરાબર છે તો એવા રા- - રાષ્ટ્ર મતલબ કે એવા દેશ બનાવવા માટે તમારા કોઈક પ્રયત્ન ખરા? કે હા હું મારા દેશને આવું કરવા માટે તમારો નાનો તો નાનો કંઈક સહયોગ ખરો છે?
હા એના માટે હું અત્યારે- - ખુબ સમય આપી રહ્યો છું કે જે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે- - અને હિન્દુઓને જગાવવાનું કામ બધા કરી રહ્યા છેીએ અમે- -
બરોબર સરસ.
એટલા માટે બધાને મળી મળીને બધાને સમજાવી કે ભ- - અત્યારે ભારત અત્યારે જં ભારતમાં બધી પરિસ્થિતિ ચાલી રહી છે. એમાં આપડે કેવી રીતે રવું જોઈએ કેવી રીતે વતુ શ ધ્યાન રાખવું જોઈએ. બહ ધ્યાન રાખશે.
હમ હમ. બરાબર મતલબ હા એ રીતનું તો છે જ કે આપણે આ રીતના કાર્ય કરી શકીએ. પણ એમાં અમુક જગ્યા એવું હોય છે ને કે આપડે બધા જ મતલબ કે જે કઈ પણ કામ હોય કે દેશને લગતા હોય એમાં આપડે પૂરું સમ થન પોતાનો આપીએ તો ક્યારેક તમને એવું થયું છે કે આવું સમર્થન આપવા છતાંય જો આપણને પરિણામ નહી મળતું તો હવે આ કામ છોડી દેવું અથવા તો કઈક કરવું એના પ્રત્યે કંઈક તમારું ખરું કે શું કરવું જોઈએ આવા સમયે?
એવું તો પણ એવું તો લાગે થાય એવું કે ભાઈ આટલા કેટલું કામ કરશો છતાં આપડે આ સ્થિટી પર જ છે. પણ હવે તો થોડુ રેજ અવે તે છતાં, કામ કરતા રહીએ
બરાબર ત્યારે એક જયારે એવું થાય મતલબ કે મન થી હારી ગયા હોય, ને કઈ થયું હોય તો તમને કેવી